હેલો સર હા આવે છે
શું કર છો ભાઈ
આવું કેમ બોલો છો પણ
કેમ
અવાજ કંઈક અલગ લાગે સાહેબ તમારું એટલે
કેમ અવાજથી અલગ લાગ્યું
હા એ તેમાં કોણ બોલે છે પછી બરાબર બોલો સર આ આવી ગયા યાજ પણ હવે
હમ બોલો ભાઈ શું કરો છો.
હું સર અત્યારે જઉં છું સુરત કોકે
બરાબર ટ્રાવેલ કરો છો આમ
હા ટ્રાવેલ કરું છું એટલે કે એક કામથી જઉં છું મારે એક્જ છે તારે ગુજરાત પોલીસ વિભાગમાં
ઓહો બરાબર કેવી તૈયારી
તૈયારી તો છે સાહેબ
હમ હમ
અમુક વિશેની તૈયારી છે ને અમુક થોડાક ટોપીક જે નતા ભાવતા એની તૈયારી નહી
એવું બરાબર
શું પાસ થઈ જસો
ચાલ મેં પેલા પણ પરીક્ષા આપેલી છે અગાઉ આગળ એક એક માર્ગ હું ખેલ થયો છે એ આવ કે તો પછી ના એ થોડીક મારી પર્સનલ કો મિસ્ટેક એટલે થયો હવે આશા છે કે આ વખતે પાસ જયશ
એટલે આ વખત વરદી પાકી એમ
હા હા વરદી પાકી હા
બરાબર ઓલ થ બેસ્ટ બીજું શું કહુ
થેન્ક યુ સાહેબ તમારો પરિચય આલજો ને
હ મારો શું ભાઈ અમે તો બેરોજગાર છીએ
એવું છે
હમ્મ તૈયારી છે કરીએ છીએ ખાલી
અમે બે અત્યારે અમે પણ બેરોજગાર જ છે સાહેબ
તૈયારી કરીને થયકા હવે કંઈક વા જવાનું વિચારીએ છીએ
બરાબર ક્યાં જવું છે પ્રવાશે
હા એ કોલેજ માંથી જવાનું હતું સ્ટડી ટુર માટે પણ એ તો કેન્સલ રહ્યું તો ફ્રેન લોકો કઈક માથેરાન કે કઈક હિલ સ્ટેશન જઈએ ચોમાસામાં ગઈ વખત તો જુનાગઢ ગયેલા એટલે આ વખત કઈક નવું જઈએ
ફ્રેન્ડ્સ જોડે પ્લાનિંગ કરીએ
મા આઈડિયા છે. હા તો હું તમને કદાચ સજેશન કરી શકુ સાહેબ હ જો તમારે જેવુ કુદરત ગુડ ઇવનિંગના નજારો જોવા જોવા જવું હોય તો સૌપથમ વાત કરીએ તો સાપુતારા જે વલસાડમાં આવ્યું ડાંગ જીલ્લામાં તો ત્યાં ઘર પણ બહુ સારી રીતે ચગડવા માટે ઘણા બધાના એક હવા માટેનું પર્યટન તરીકે ઓળખાય છે ઘણા બધા લોકો એ ઘરે જાય છે ચોમાસા દરમિયાન અ બીજું ચોમાસા દરમિયાન જવું હોય તો જુનાગઢ જઈ શકો
ના જુનાગઢ તો ફ્રેન્ડ જોડે ગઈ ફેરે જયેલા એટલે આ વખત કઈ અલગ પ્લેસે જેવું છે.
પણ તમા એ જ જગ્યા એવી છે કે તમે દર વખત જાવ તો તમને કંટળો ના આવે જગ્યા સારી છે બઉ મજા આવે એવી એમ તો ઘણા બધા પ્લેસ એવા છે કે તમે આગળ પડી શકો સાહેબ બે મિનિટ એક એક સેકન્ડ એટલે વાત કરતા જુનાગઢની આપણે જનાગઢમાં ઘણી બધી જગ્યા એવી છે જ્યાં ફરી શકાય વાત કરીએ તો ગિરનારની તટીમા વિસ્તાર સારો છે સૂર્યતન તળાવ છે અશોક સમ્રાટનો શિલાલોક છે પછી ઉપરકોટ નો કીલો છે સતરબાગ છે દામોદર કોન છે હા ઘણા બધા સાહેબ તમે જાણો તો છો ખરા
બરાબર અમે ગઈ ફેરે જઈને આયા ફ્રેન્ડ જોડે પણ અમારે કેવું બધા એકની એક પ્લેસ એ ના મજા આવે એમ ગઈ વખત ગીયા તો આજે આ વખત અલગ જવું પડે કઈ પ્લાનિંગ તો માથેરેન જવાનું છે પણ બધા ફ્રેન્ડ કેય કે જઈએ તો જઈશું
બરાબર તે રંગનુ શું ખાસિયત છે.
માથેરાનમાં એવું છે કે એ ટોય ટ્રેન છે પ્લસ કે ટ્રેકિંગ કરવાનું નુ આવે અને તઈ કોઈ બી સાધન કે વ્હીકલ અલાવ નથી એમ ત ઘોડા સવારી હોય ક તો ય વિકલ હોય એમ ઇલેક્ટ્રિક રિકષા હોય એટલે કે એકદમ પ્રકૃતિ નજીક હોય કોઈ બી એવું નહ સુવિધા નહી તમારે બધું છે પેલાની જેવી લાઈફ લાગે એમ
હા
પ્લસ વોટરફોલ ન બધ ું બહુ છે એમ એક દિવસ માટે જવાય
બરાબરં ઘળ બધું આપડે ચાર્જ આપવો પડેને પણ ઘોડા પર સવારી કરું તો
હા એનો આપવો પડે બાકી અંદર કોઈ ચાર નથી એટલે ખાલી પચાસ રૂપિયા ટિકિટ છે માથે રનમાં જવાની.
બરાબર છે એટલે જે આપડે ત્રણસો કિલોમીટર નું ચારસો કિલો નું ડિસ્ટન્સ હોય કદાચ મા. તો કેટલો ખર્ચો થાય આવા જવા માટે
આવા જવાનું તો બો ના થાય. ટ્રેનમાં જાવ તો ચારસો આવા જવાના બારસો કે બારસો લગી ગનો.
ખાવા પીવાનું બધું અલગ.
હા ખાવા પીવાનું રેવાનું અલગ થઇ જાય.
બરામ.
અને અમે ફ્રેન્ડસ ગયા હોય તો બધું શું કેવાય. કોન્ટર્બયુટ કોન્ટ્ર કરી લેવાય એમ.
અત્યાર સુધી ક્યાં ક્યા તમે ટ્રાન્સપોર્ટર કર્યા તા.
અત્યાર સુધી તો એટલો બધો ફારવાનો ટાઈમ જ નથી મલે
કો પેન અત્યારે નાં પણ અત્યારે મોબાઈલ સુધી ગુજરાત તમે ક્યાંથી બિલોંગ કરો છો ગુજરાત થી બિલોંગ કરો છો.
હમ ગુજરાત ની બહાર તો કોઈ દિવસ નથી ગયો.
ગુજરાત ની અંદર તા
મોસ ટોપલી તો બધા ગયો છું કસ શિવાય.
ધાર્મિક સ્થળો વધારે ગયો કેમ કે અમારે કલ્ચર એવું હોય ને તો ધાર્મિક સ્થળો ફરવા વધારે જવાનું હોય. ધાર્મિક સ્થળો છે અંબાજી છે પછી ધારી છે. પછી રાજ કોટ કાવડ ખોડિયાર માતા નું મંદિર છે. પછી પાવાગઢ છે ચોટીલા છે. એ બધે ગયો છું.
બરાબ અંબાજી કયા જિલ્લામાં આવી?
અંબાજી બનાસકાંઠા.
શું સાચુ છે નામ સાંભળ કે મોટું નામ છે.
હમ. ત એ અરવાલ્લી ની પેલી એવું આયલી છે ને હા આરા સોના હતું એના ભાગરૂપે આ રાષ્ટ્ર સુલના ડુંગાર બધું જવાય
કઈ માતાજી છે ત્યાં
અ બે માતા તે અંબે માતા નું એટલે કે જે પેલા માતાજી ના એકાવન ટુકડા થયેલા ને એમાંથી એવું માનવામાં આવે છે કે એમનું હૃદય નો ભાગ અહી બનાસકાંઠામાં પડેલો હા એ
બ કદાચ સાંભળી છે ત્યાં સુધી કદાચ મારે તે પ્લેટફોર્મ બા જ છે એ વાત સાંભળી છે વાત સાચી છે ભારતની એકાવન શક્તિપીઠુ છે એક માત્ર પહેલી સર્ટિફિટ હોય તો અંબાજી છે
એ એવું નહી શ શક્તિપીઠમાં કે જે જેમત મેં સાઇડ ના ટ ટુકડા પડેલા ને એ કાવન ટુકડા તો તઈ શક્તિપીઠો બની ગઈ એમાં એવું માનવામાં આવે કે જેમનો માતાજીની હૃદય નો ભ્રાગ હે ને એ અંબાજી ને પડે લોું બોલો ભાઈ બીજું તમે કઈ ફરવા ગયા બીજે
સોના નું યંત્ર હોય એની પૂજા થાય છે હલોો
હા બોલો ભાઈ હલોો અવાજ આવે છે હલો
હ બિક
અવાજ આવે છે
હા આ જ
બોલો ભાઈ તમે કયા પર્યટક સ્થળો પર ફરવા ગયા
ગુજરાતની અંદર મસ્ત આપ
હા ઓહો ભાઈ ત વાગે નથી ગયા તમે
ના પાાવ નથી ના મે પ હું પણ બીજ મારે બી ક ગ
બરાબર આપડે બે સેમ સેમ એમ
હ ગુજરાતી ક ફણ છે ક જજરા.
મળલો ત કોક દિવસ છીએ આપણેે.
બરાબર મળીશ હડને ક્યાં કોલેજ કર હતો.
હલોલો.
હા હું એમ કેતોું હતો કે કચ્છની અંદર ફર્યો છું સૌરાષ્ટ્રમાં ફર્યો છું.
હા.
કચ્છની અંદર માંડવી છે મુદરાજ.
ચોમાસામાં અતારે કેવું આવા. ઊંચાઈ ઉપર. સ્થળો હોય અવા તો જઈ જંગલ વિસ્તાર હોય ને તેઈ મજા આવે એમ
બરાબર.
સારું ચાલ ભાઈ. ફરી વાત કરું બરાબર.
ઓકે ચાલ બે.